હલો
હ હા હા આવે છે આવે છે બોલો કેમ છો હ મજામાં
ચલો ને આજે આપડે એક મસ્ત આમ દક્ષિણ ભારત ના લોકોને ખોરાક વિશે આપડણે વાત કરીએ ખુબ સુંદર વિષય છે આજે મારી જોડે
હા જરૂરથી આ બઉ એક સારો ને બઉ રાષ્ટપ્રદ વિષય છે દક્ષિણ ભારત ઘણા લોકો ભારતની સંસ્કૃતિઓનું બહુ મહત્વ ભાગ છે.
દક્ષિણ ભારતમાં તો આમ મુખ્ય કહેવાય ને કે તમિલનાડુ કેરલા કર્ણાટકા અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યો આવે છે.
બઉ સાચી વાત છે આ દરેક રાજ્યની પોતાની એક અલગ જ ખોરાકની પરમ્પરા હોય છે.
અને દક્ષિણ ભારતીયમાં છે ને ખોરાકમાં આમ ચોખાનું ઘણું મહત્વ છે.
હા. ચોખા ત્યાંના ઘરના બઉ ભોજનનો બઉ મુખ્ય ભાગ હોય છે.
બિલકુલ અને સવારના નાસ્તામાં પણ આમ ચોખાથી બનેલા ઘણા આમ કેવાય ને વ્યંજન હોય છે આપડે.
હા અને તેમાં પણ ઈડલી એ ખૂબ જ જાણીતો પદાર્થ છે.
બિલકુલ અને ઈડલી તો નરમ હોય છે અને તેને સાંભળ સાથે ખાવા માં એ કેટલી મજા આવે છે ને.
હા અને તમે જોઈ શકો કે સંભાર એક સ્વાદિષ્ટ દાલ અને આધારિક સાથે જેવું ભોજન જ અલગ છે.
બિલકુલ અને તેમાં ઘણી શાકભાજી પણ ઉમેરવામાં આવે છે ને. સંભાર.
હા અને સંભાળમાં ખાટું અને તીખું બંને સ્વાદ ન મેલ જોવા માં મલે છે.
બિલકુલ અને ઈડલી અને સંભાળ ની આમ જોડી ઘણી લોકપ્રિય છે વર્ષોથી.
હમ્મ પણ ફક્ત દક્ષિણ ભારતમાં નહી પણ ભારતમાં પણ અ અમુક વ્યંજનો ના ભોજન બહુ પસંદ કરવામાં આવે છે.
બીજું જાણી તું આમ પદાર્થ કેવાય તો ઢોસા છે એ પછી ઇડલી પછી તો.
હા અને ઢોસા એક પાટલૂ અને કડક પદાર્થ છે.
કેવાય ને દાલથી આમ બનાવામાં આવે છે.
હા અને ઢોસાના પણ બહુ અલગ અલગ વિવિધ પ્રકાર હોય છે.
હા જેમ કે આમ સાદા ઢોસા, મસાલા ઢોસા, અને રવા ઢોસા એમ જ ને?
બહુ સાચી વાત ને એમાં પન મસાલા ઢોસામાં બટાકાનું મસાલો ભરવામાં આવે તે વસ્તુ જ અલગ થઈ જાય.
અને આ પદાર્થ જે છે ને આમ ઘણા લોકા છે ને આકર્ષિત આમ થાય છે.
અને ઢોસા સાથે વિવિધ પ્રકારની ચટની પન પીરસવામાં આવે છે.
બિલકુલ લઈ લઈએ જેમ કે નારિયલની એમ ચટની ખુબ જ આમ પ્રસિદ્ધ હોય છે.
હા અને લીલા મરચાં, નારિયેલ અને અન્ય વસ્તુથી આ ચટની તૈયાર થાય છે.
કેમ? દક્ષિણ ભારતીયમાં છે ને આમ ખોરાકમાં નારિયલનો ઉપયોગ તો આમ ઘણો જ થાય છે.
હા અને એમાં બી ખાસ કરીને કેરેલામાં નારિયલનું મહત્વ બહુ વધુ જોવામાં મલે છે.
બિલકુલ અને નારિયલનો આમ દૂધ પણ આમ ઘણા ભોજનમાં વાપરવામાં આવે છે, જેનું પાણી નીકળે ને એટલું મસ્ત હોય છે ને મીઠું.
હહ ને તેના કારણે ભોજનમાં પન બહુ અલગ જ સુગંધ અને સ્વાદ આવે છે.
બિલકુલ અને આપણેે આ બધી વાત તો કરી પણ એમાં ઉત્પન તો રહી જ ગયો ને આમ એ તો જબરદસ્ત આમ પદાર્થ છે.
હ હા હા ઉત્પમ બી એક ઢોસાની જોડે બહુ સરસ વાનગી જોવા મલે છે.
બિલકુલ અને તેમાં ડુંગરી, ટામેટા અને અન્ય શાકભાજી મૂકવામાં આવે છે.
હા અને ઉત્તપમ તો તમને જોવામાં પણ સુંદર લાગે છે.
બિલકુલ અને દક્ષિણ ભારતમાં આમ રાસમ પણ આમ ઘણું આમ પ્રસિદ્ધ છે આમ. છે ને રસમ
હા અને રસમ પન બહુ એ એક પ્રકારનો બહુ ગરમ પ્ર પદાર્થ છે.
બિલકુલ અને તેમાં છે ને ટામેટા અને વિવિધ મસાલાનો ઉપયોગ થાય છે ને એટલે એટલું મસ્ત જ લાગે ને એક્ચ્યુલી કુઈ
હમ કેટલાંક રસમને તો ચોખા સાથે પન લેવામાં આવે છે.
હા એ વાત તો છે ને દક્ષિણ ભારતીયમાં છે ને ભોજનમાં આમ મસાલોનો આમ સંતુલિત ઉપયોગ જો જોવામાં તો મળે જ છે, આના કારણે
હા અને દરેક મસાલા ભોજનને અલગ અલગ ઓળખાણ આપે છે.
બિલકુલ અને આપડે અને આ બધામાં શું નાખવામાં આવે તમને ખબર?
કરી પત્તા, કરી પત્તા ભોજનની એક સુગંધ વધારે છે.
બિલકુલ અને આમ કેવાય ને કે કરી પત્તા પણ આમ એટલું મસ્ત લાગે ને ભોજનમાં જાય એટલે તેની વાત જ કંઈક અલગ છે.
બહુ સાચી વાત ને, ઘણા શાકમાં તો સંભારના સંભારમાં રાઈનો ઉપયોગ થાય છે.
બિલકુલ અને દક્ષિણ ભારતના લોકો તો છે ને સવારનું ભોજન મહત્વપૂર્ણનું માને છે.
હા તેથી સવારમાં પોશાક અને સરલ ભોજન લેવામાં આવે છે.
બિલકુલ અને મેદુ વડા તો રહી જ ગયા એ તો લોકપ્રિય પદાર્થ છે
એ તો બહ જ યાર મને પણ બહુ બાબ તે ગોલ અને એવું હોય છે અને વચ્ચે અ વસ્તુ ભરી હોય છે હલો
અને મેદુ વાળા ને પણ આમ કેવાય ને આમ સંભાર અને ચટણી સાથે પીરસવામાં આવે છે
હા આ જોડીને ઘણા પણ રોજ જોવાવામાં મળે છે ઘણા લોકો સાથે ખાય છે
બિલકુલ દક્ષિણ ભારતમાં છે ને ભોજનમાં આમ સ્વસ્છ આમ હાથ ચાઢ જ ને એટલું સરસ ભોજન બને છે ને જેની વાત જ કઈક અલગ છે ને તેમાં જાત જાતના મસાલા અને કી પ અને બધું નાખવામાં આવે છે ને તેથી એલું સરસ ભોજન થઇ જાય છે ને
બહ સાચી વાતને આ ભોજનની તૈયારીમાં પણ ઘણી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
અ ઘણી કાળજી લેવામાં આવે છે.
હા અને પ્રમાંગત આમ રીતે કેવાય ને કે કેટલાક સ્થળો પર તો છે ને. આમ કેડાના તો.
હલો.
હા અવાજ આવશે મારો.
હા આવે છે આવે છે.
મેં કીધું ને કે કેટલાક સ્થળો પર તો છે ને. કેળાના પાન પર આમ ભોજન આમ પીરસવામાં આવે છે.
હા આ પરંપરા બી બહ ઘણી જૂના સમયથી ચાલી આવી છે.
બિલકુલ આ પરંપરા તો છે ને આમ સંસ્કૃતિ સાથે પણ જોડાયેલી છે વર્ષો જોડ. .
બહ સાચી વાત છે અને આ પરંપરા સંસ્કૃતિ સાથે પણ જોડાયેલી છે એ વાત તો બઉ સાચી પણ દરેક રાજ્યોની પોતાની એક અલગ જ ઓળખાણ, સ્વાદ આપે છે.
બિલકુલ. અને આજ વિ કેવાય ને કે વિવિધતા છે ને ભારતનીયમ. સમૃદ્ધ ભોજન પરંપરાને આમ દર્શાવે છે.
બિલકુલ સાચી વાત કઈ તમારે દક્ષિણ ભારતીય ખોરાક, સ્વાદ પોષણ અને પરંપરાનો સુંદર મેલ છે.
બિલકુલ અને ઘણા તહેવારો અને ખાસ પ્રસંગોમાં છે ને વિશેષ ભોજન બનાવવામાં આવે છે. ત્યારે તો
બહુ સાચી વાત છે અ ઘણા અ તેમાં પણ કયાસમને એક ખુબ જ જાણીતો મીઠો પદાર્થ છે.
બિલકુલ એ છે ને એક પ્રકારનું દૂધ. અને આમ ચોખા અથવા સેવ થી બનાવવામાં આવે છે.
હા અને કેટલાક પર તો ઘોર અને સુકા મેવાનો પણ ઉપયોગ થાય છે.
બિલકુલ અને આમ મીઠો આમ પદાર્થ છે ને ઘણા શુભ પ્રસંગોમાં પણ જોવા મળે છે આમ એટલો મીઠો લાગે ને આમે એકવાર એમ. હું ગયેલો ને એ સાઈડ તમિલનાડુ સાઈડ તો મેં આ ખાધેલું એટલું મીઠું અને એટલું મસ્ત હતું. તું ને.
શું વાત છે અને તમે જોઈ શકો કે દક્ષિણ ભારતમાં તો પોંગલ પણ બહુ મહત્વમાં પદાર ખબર મહત્વપૂર્ણ પ્રકારછે
બિલકુલ પોંગલ નું નામ નો તહેવાર પણ ઉજવામાં આવે છે ત્યાં તો
હા અને સમયે એ સમયે કે પોંગલ નું નામ ભોજન ખાસ રીતે બનાવવામાં આવે છે
બિલકુલ અને તેમાં છે ને ચોખા અને દાળનો ઉપયોગ થાય છે એટલે
હા અને કેટલાક પ્રકારમાં ગોલ પણ ઉમેરવામાં આવે છે
અને દક્ષિણ ભારતયમાં છે ને ભોજનમાં દાળનું પણ આમ ઘણું મહત્વ છે
હા અને દાર થી ઘણા પોશાક તત્વો મળે છે
હા અને તેથી ઘણા ભોજનમાં છે ને દાળ નો આમ સમાવેશ જોવા મળે છે
હા અને સંભાળ પણ તેના એક સરસ ઉદાહરણ તરીકે જોઈ શકાય
બિલકુલ હ દક્ષિણ ભારતમાં એમ દરિયા કિનારેના વિસ્તારમાં છે ને અલગ અલગ પ્રકારનો ખોરાક જોવાવામાં મળે છે હ
બઉ સાચી વાત છે ને પરિસ્થિતિ ભોજન પર અસર કરે છે બહ જ
બિલકુલ અને જ્યાં મારું કેવું તો એવું છે કે જ્યાં નારિયેલ વધુ થાય તં નારિયેળ ના પદાર્થ થી આમ કેવાય ને કે પદાર્થ થી આમ ભોજન પણ આમ બું જોવાવામાં મળે છે
હા અને આ વસ્તુ પરંપરાને સાથે બી બહુ જોડાયેલી છે
બિલકુલ અને દક્ષિણ ભારતીયમાં છે ને લોકો ભોજનમાં તાજી વસ્તુને મહત્ત્વ ખૂબ જ આપે છે
હા તેથી તે લોકો તાજી શાકભાજી અને મસાલાનો ઉપયોગ બહુ વધુ જોવાવામાં મળે છે
અને ભોજનમાં છે ને રંગ અને સુગંધ પણ આ મહત્વપૂર્ણ હોય છે
હા અને સુંદર રીતે પીરસેલું ભોજન જોવામાં સરસ બી લાગે તમને
બિલકુલ અને દક્ષિણ ભારતમાં તો છે ને આમ ચટણી ના ઘણા પ્રકારો જોવા મળે છે
હા એમાં તમે જોઈ શકો છો હા એ તમે જોઈ શકો કે નારિયેળની ચટણી આ નામ સામાજિક વસ્તુ અલગ છે અને તેમાં પણ મરચાંની ચટણી એ બધી બહ વિવિધ વિવિધ પ્રકારની ચટણી હોય છે
બિલકુલ અને દરેક ચટણી ન આમ સ્વાદ જ કઈ કલર જ હોય છે ને
બઉુ સાચી વાત ને એમાં બી ભોજન ને વધુ સ્વાદિષ્ટ બનાવ્યા હતામે ચટણી સાથે ખાવ તો
બિલકુલ અને દક્ષિણ ભારતી એમાં તો છે ને ખોરાકમાં તેલનો પણ આમ સમજદારીપૂર્વક જ ઉપયોગ થાય છે
બહુ સાચી વાત છે અને અલગ અલગ પ્રદેશમાં અલગ પ્રકારના તેલ વપરાય હ પાછા
બિલકુલ અને કેટલાક સ્થળો પર તો છે ને તાલ આમ તલ નું આમ તેલ પણ આમ લોકપ્રિય છે
હા અને તેનાથી ભોજનમાં બહુ અલગ સુગંધ આવે
બલ અને દક્ષિણ ભારતમાં ના બજારોમાં છે ને અનેક પ્રકાર ન આમ કેવાયને એમ આમ પદાર્થ જોવા મળે છે જે ખૂબ જ આમ એ હોય છે મીઠું
હા અને તાજા ફલ શાકભાજી મસાલા જે બહ શોભો વધારે છે
બિલકુલ અને મસાલા ની વાત તો કાલામરી નું મહત્વ પણ ઘણું છે આમ
બહુ સાચીત અનેને હા હા ઘણા મસાલાની ખેતી ત્યાં જ થાય છે
બિલકુલ આજે આટલા બધા આટલી સરસ આપડે વાત કરી આ વિષય પર મને ખુબ તમારી જોડે મજા આપણે ચોક્કસ આ વિષય પર ફરીથી વાત કરીશું
ચોક્કસ ચોક્કસ તરા હા